હેલો.
હા, કેમ છે?
મજામાં, તું કેમ છે?
હું પણ મજામાં છું.
તારા કોલ નથી લાગતું હતું. તારા કોલ નહી લાગતું હતું.
અરે હું કરું મેં શું કરે છે આ હા
મેં તો એમાં જ બે મેં તો મહેમાન ઘરે આવેલી છું મારી બેહ-બહેનને લઈને.
દાવત માં ગયેલી છે?
હા, દાવત માં આવી છું.
તું જમી લીધું?
ની જમીલી અત્યારે તો નાસ્તો કરેલું છે. એ પછી આંટી રોકી લીધી તો કીધે કી ખા ના એ ખા ખાના ખાવા જાય
મેલે ઠીક છે.
શું બનેલું છે ત્યાં.
શું ખબર મને શું બનશે, મેં તો ગેલી માર ને
હા એ તો છે બિરિયાની વીરિયાની બનેલું હશે.
હા બિરિયાની વિરયાની બનશે
તને પણ બિરિયાની બનાવડું બહુ સારું આવે છે ને
હા મને તો બિરયાની આવડે છે તું શીખી લેજે મારા હાથે
કઈ કઈ રીતનું બનાવી લે છે. તું
હું તો આંખની બિરયાની બનાવ. અને સિમ્પલ સાદા બિરિયાની પણ બનાવું છું.
આંખની બિરિયાની કઈ રીતે બનાવે છે.
આખની બિરિયાનીમાં બધા ખરા મસાલા જાય છે
થોડુંક વિસ્તાર થી બતાવો.
હમ્મ ગરમ પાણી લેવાનું પાણી લેવાનું પાણી પાણીમાં બધા ખરા મસાલા ડાલી દેવાનું એમાં પુદીના ડાલવાનું ધનિયા ડાલવાનું અને ચઢાવી દેવાનું પછી એમાં ઉબાલ આવે ને તો એમાં ચાવલ ચાવલ ને એ ચિકન આપી દેવાનું પછી ચિકન થોડું રોસ્ટ થઈ જાય ને તો એને નીકાળી દેવાનું નીકાળી દેવાનું અને પછી એમાં એનું રસ ગારી લેવાનું મસાલાનું અને એમાં ચાવલ નાખ ખની
સલસ છે.
હમ્મ પછી ભૂની ને ચાવ એને એના પાણી સાઈડમાં રાખી દેવાનું અને તેલ નાખવાનું અને લસુણ અદરક નુ પેસ્ટ આપવાના ભ ભૂનવાનું હોય ને પછી ચાવલ મૂકવાનું હો એમાં કે દહી મુૂકવાને સબ ડલીને કરી દી
હા, સરળ છે. પણ ફોન પી ફોન પર નહી ગમે તારા ઘરે આવીશ આવીશ ત્યારે તું બતાવશ
હા, તું ઘર આવજે તો મે તને શીખડાવીશ. તું તને પણ શું શું આવડે છે.
મને બિરિયાની વિરિયાની નહ આવે છે બધું બીજો આવ બધું આવે છે
કવાબ આવ છે ને
હા કબાબ આવડે છે મને
કવાબ મને શીખવાડજે યાર
શીખવાડીશ તારા ઘરે આવી ને તું બધું સમાન લઈ આવજે પછી મેં તને બતાવા
હા હું લઈ આવીશ પણ તું એક વાર ફોન માં તો બતાવ મને
બતાવ ફોનમાં બતાવ્યું તને હમજ પડે
હા થોડુંક તો હમજ પડે ને કોશિશ કરી કે તું આવે તો બનાવી દેજે મારાા હ ઘરે આઈવીને
શીમલા મિર્ચ લઇ લેવાનું, પતા ગોભી એ બધાને બારીક કાપી દેવાનું. પછી ચિકન ને ઉબાડી દેવાનું એક-બે સીટી લગાવી દેવાનું કુકર માં. આલુ પણ એની સાથે બટાકા.
હા.
પછી એ મસાલા પીસી લેવાનું, બધું ખડા મસાલા જે હોય ને એને પીસી લેવાનું.
પછી?
પછી એ મસાલા ને ભૂની લેવાનું, શિ શિમલા મિર્ચ હોય ને એમાં જ નાખીને ભૂની દેવાનું.
શિમલા મિરચી મેન છાય ને? એમાં ડાલવાનું ને?
એમ એમાં જ નાખીને ભૂની દેવાની.
અને પતાકોબી પણ લાગે ને?
હા એમાં બ બે બંનેમાં. બંને મેન છે, બંને હોવે હોવા જ જોઈએ.
એટલે તો. એ બે લાવવું પડશે ને?
હા. એ ચિકન જેવું ઉબાળેલું ચિકન છે એને પણ મિક્સર માં પીસી લેવાનું. પછી બધાને મિક્સ કરી દેવાનું, એક શેપ આપી દેવાનું કોઈ પણ જે તને ગમે.
પછી?
પછી હા શું?
હા બોલ-બોલ આગળ બોલ.
જસ્ટ કાચા સેમય મળે ને? કાચા સેમય, એ લઈ આવવાનું. એમાં લગાવીને પછી તળી દેવાનું, બહુ ઈઝી છે.
છાનવાનું નથી ને એ?
ની છાનવાનું નથી નતો ફૂટી જશે. એ તવા આવે ને તવા પર
હા તાવામાં મૂકી ને ને?
હા તાવા પર મૂકીને. અંડા પણ અં ઈંડુ પણ ઇસ્તેમાલ થાય છે એમાં.
એ સવાય લગાવવા માટે?
હા. ઈંડ-ઈંડુમાં ડૂબાવી ને પછી સેવઈ લગાવવાનું પછી તળી લેવાનું.
આ તો કોર્નફ્લાવર પર નહીં ચાલે?
કોર્નફ્લાવર, હા, હા ચાલે. કોર્નફ્લાવર પણ ચાલે. પણ ઈંડુ વધારે સ્વાદ આપે છે.
કોશિશ કરીશ, ની થાય તો તને બોલાવીશ.
હા મેં આવી જઈશ. બધું સમાન લાવજે, પછી મેં બતાવત.
હમ્મ. સમાનમાં શું-શું લાવવાનું છે?
શિમલા મિર્ચ પત્તા ગોભી, સેવઈ, કાચા ઇંડા પછી મસાલા તો ઘરમાં હોય જ.
હા.
પછી ચિકન એ બધું જ હોય છે. બીજું કઈ બહારનું ની હોય એ બધું જ હોય છે.
હા મારી મોટી બહેને કોલકાતાથી લાવેલું છે મસાલો.
તે કેવા મસાલા? પિસેલા કે આખા?
આખા પણ લાવેલા અને પીસેલા પણ લાવેલા. ઈતર વગેરે ત્યાં જ મળે ને?
હમ એ ત્યાંનું તો બધું સારું હોય છે.
હા કોલકનાનું તો મસાલો બોવ
આજે તો વરસાદ વરસાદ કાઈ પડ્યું જ નથી ને?
હા આજે તો વરસાદ જ નહી પડ્યો, અને સ્કૂલ કોલેજમાં તો રજા આપી દીધી.
હા મારા ભાઈ પણ ની ગયેલો સ્કૂલ, શાળામાં રજા હતો એટલે.
મારી બેન પણ કોલેજ ની ગયેલી.
જયારે જયારે રજા આપવામાં આવે છે ત્યારે ત્યારે રજા એ વરસાદ પડે જ નહી.
હા વરસાદ તો થાય જ નહી પણ રાતે થયા.
હા રાત સવારમાં પણ થતું હતું.
હા સવારમાં
પાંચ ચાર વાગે.
હા હા મોસમ થોડુંક સારું છે એટલા માટે આવેલી.
પણ ગરમી છે ને આજે?
હા થોડું ગરમી કરી દીધું છે. વરસાદો થાય તો સારું લાગે.
વરસાદ થાય તો ઠંડુ ઠંડુ લાગે બધ
હમ નીંદ પણ બહુ સારું સારું આવે.
નીંદ પણ આવે, પાણી પણ ઠંડા ઠંડા લાગે.
હા શું કરવાના કામ વામ તો છે નહી.
કઈ કામ નથી. આજે મારું ઓલ્ડર વાળું આવેલું છે.
હા હા
હા આજે આવેલું છે બેટ્રે મળ્યું છે.
સારું ને તો કર.
એજ કરતી હતી ત્યારે તારો કોલ આવી ગયો.
એ પણ કરવાનું, વાતો પણ કરવાનું, ટાઈમપાસ થઈ જાય.
હા એ તો કરતી જ છે.
અમારા તો કામ આવે જ ની, ત્રણ દિવસ થઈ ગયા.
હા એ તો છે. કોલેજ ગેયલી હતી તારી બેન?
કોલેજ?
હમ
કોલેજ કીધેલું તો
રજા છે, રજા છે, રજા મેં ભૂલી જ જા.
હહ હહ
નગમાં ગયેલી હતી જોબમાં?
હા નગમાં તો ગેયલી હતી. આવી છે સાડા છ વાગ્યા અહીંયા
ઈંગ્લિશ લીધેલી છે ને કોલેજમાં?
હા અંગ્રેજી લીધેલી છે.
તેને હમજ પડે છે.
થોડું થોડુંક હમ થોડુંક-થોડુંક હમજ પડે છે.
માર મારી એક ફ્રેન્ડ છે ને પ્રિયા ઓળખે છે એને. એને પણી અંગ્રેજી માં લીધું લીધુંલું છે, એને કંઈ આવડેજ નથી.
શું એને લીધુંલ છે? બી કોમ લીધેલું છે?
ની બી એ, બી એ.
બી બી એ?
બી એ. ફક્ત બી એ. બેચલર ઓફ આર્ટ્સ.
બી એ.
હા તો એને કાંઈ હમજ જ ની
તો એને નથી લે એ-એ કેમ લીધેલું, એને તો હમ્મ.
કે આર કે દેસાઈ માં આવવાનું હોવ. એમાં ગુજરાતી માં મળી જાય બી એડ.
હા ઈંગ્લિશ કેમ લીધેલી? એ તો કામ પણ કરે તો ઈંગ્લિશ મીડિયમમાં શું ચાલે? ગુજરાતી મીડિયમમાં જ એને લેવું જોઈએ.
એ બોલે છે આ આખા વાપીમાં આ બધું બધી જગ્યાએ અંગ્રેજી જ છે.
હા. એ તો ઇંગ્લિશ નો જ ઇંગ્લિશનો તો છે, પણ આપણને જો આવડે છે એજ લેવું જોઈએ મારી બેનને પણ કીધેલું હતું તારા થી ની થાય ઇંગ્લિશ. તો એ કહે એ કહે કે ની ઓનલાઈન ડિજિટલ જમાનો છે તો મેં કરી લેવા.
હા એ તો છે. પણ હમજ પડવું જોઈએ ને. હમજ ની પડે તો ક્યાંથી કરાય.
હા એજ તો.
તો એ બહુ ફસાઈ ગયેલી છે બિચારી. એને કંઈ હમજ જ ની
તો ચેન્જ તો થાય ને?
ની હમ હવે ની ચેન્જ થાય એનું.
કે રો ફેલ માં ગયેલી, એ ફીસ પણ ભરી દીધેલી હો છે ને તબ તો.
હા. બધુંજ કરી દીધેલું છે હવે તો.
ની અહિયાં તો આ અત્યારે ચેન્જ કરી શકાય. કેમ કે આ કોલેજ શરુ થઈ ને બે ત્રણ વીક થયાં હજું. એક ના બે વીક થયાં હજું. તો ચેન્જ તો કરી શકીએ એમાં એ બધા ફીસ ભરી દીધી છે?
બધું ભરી દીધેલું છે.
એટલાં માટે તો પ્રોબ્લેમ થાય
હવે એને કાંઈ હમજ જ ની પડે.
એ તો નોકરી, ઈતો જોબ પણ કરે છે બેંકમાં ને?
કરે છે, હાં એ જોબ, બેંક માં જાય છે. હવે જોબ છોડી દેશે. કોલેજમાં ધ્યાન આપશે. હા જોબ છોડી દેશ.
તો જોબ પણ તો, જોબ પણ તો એને સારું છે ને?
જોબ બહું સારું છે. લેકિન હવે કોલેજ માં ધ્યાન આપવાનું છે, ને ભણવામાં ધ્યાન આપવાનું છે.
ચાલ ઠીક છે તો મારી બેન બોલાવે છે.
ઠીક છે ઠીક છે.
બાય.